મજામાં છું તમે કેમ છો બેઠા છે બધા લોકો અહિયાં વાતો કરતા બેઠા છે
હા હા બરાબર બસ મેં પણ આ ફ્રી થઈને હમણાં થોડી વાર બેસેલી હતી કઈ ને કઈ હા કઈ ને કઈ કામ બસ
આમણા શું છે કે આપને શું છે કે આજે પણ ઘણા બધા ટેન્શન છે ટેન્શન છે ઘરોમાં તમે એ બી જાણો છો ઘણી બધી પ્રોબ્લેમ થાય છે એમને શું છે અમારે ત્યાં લાઈટ વહી ગઈ છે તો એ એનું ટેન્શન લાગે છે ક્યારે લાઈટ આવવાની છે કે એમ કો ફોલ્ટ થઈ ગયું છે અયા ટ્રાન્સફ તો એવું ટેન્શન થાય છે કે ક્યાં સુધી લાઈટ જો રાહ રાહ જોઈને બધા બેઠા છે પણ ઇન્વેર્ટર છે તો વાંધો નથી આવતું પણ ઘણા બધા કામ એવું છે કે લાાઈટને નથી થતું
હા એ તો છે જ હવે આજકાલ તો કેવય ને મતલબ દરેક ને કઈ ને કઈ કઈ ને કઈ ટેન્શન હોય જ છે જેવી રીતે મતલબવે સ્કૂલ ના છોકરાઓ વિદ્યાર્થી હોય તો તે લોકોને સ્કૂલ નું ભણવાનું ટેન્શન હવે વેપારી હોય તો એ લોકોને ધંધા નો ટેન્શનમતલબ આમ કોઈ ને કઈ કઈ ને કઈને મોટા આવે ઘરમાં વડીલો હોય તો તે લોકોને અ ઘરનું પરિવાર નું ટેન્શન હોય કે મતલબ હેલ્થ નું ટેન્શન હોય સ્વાસ્થ્ય નું ટેન્શન હોય એમ ઘણા બધા ટેન્શન હોય બધાને અલગ અલગ કઈ ને કઈ કઈને ટેન્શન હોય જ હોય પણ બધા ન આમ કઈ ટેન્શન લેવાથી તેનો કોઈ મતલબ જ નથી હોતો આમ
આ તો તમે સારું કહો છો અનેને તમે જો તમે જ્યાં સુધી તમે ઉઠો છો મોર્નિંગ થી તમને એક ટેન્શન લાગી હોય છે તમને આ શું કરવાનું છે તમે બધા માટે કઈ બનાવવાનું છે પછી તમને કપડા સુકાવાના છે તમને કપડાં ધોવાના છે પછી તમને ઘરની સફાઈ કરવાની છે ત ત્યાં સુધી કામવાળલી આપે છે તો પછી અને પાછી તમારે લખવું પડે છે કે આ કેવી રીતે કામ કરે છે કેવી રીતે નથી કરતી આ ઘણી ટેન્શન તો થાય જ છે માણસ ના જિંદગી છે તોમે ટેન્શન તો ઘણી બધી હોય જ છે અને બચ્ચા પછે તમારે લાગવાનું હોય છે એ શું કરે છે એનું શું ભણવાનું છે આમ ઘણી બધી ટેન્શન છે અમનાં શું જે છોકરાઓને હોમવર્ક બાકી છે આની બી ટેન્શનદ થાય છે કે ભ કેવી રીતે બધું પ્રોજેક્ટ કરવાના છે ઘણા બધા છે બચ્ચાઓની રજા છે ને તો આ બધા ઘણા વર્થી બેટર નથી એમને શું મસ્તી ચાલે છે એમ લોકોની હા જાત જાત ની પછી એમને આ ટેન્શન બધા લોકોને ટેન્શન થાય છે તેવી તેને બેઠાવાનું છે આ કેવી રીતે કરવાનું આ નક્કી કરતા કે તો તમે જોર જોર લગાવી લો પછી નથી કરતા એમને શું લાગે છે કેમ હમારી રજા છે હમે શું કરીએ પછી એ ટેન્શન મા બાપ ને થાય છે કે પછી એમનું પ કામ દૂર રહી જશે તો પછી શું થાસે સ્ટુડન્ટ ટીચર ડપનસે અમને શું કહેશે. આગની બધી વસ્તુ છું કે ટેન્શન થાય છે.
એ તો બરાબર વધારે ટેન્શન લેવાથી પણ કેવી રીતે આપણા મતલબ સ્વાસ્થ પર પણ અસ અસર પડે છે. હવે વધારે પડતું ટેન્શન લઈએ તો તેનાથી માથાનો દુ ખાવો પણ થાય છે. ઊંઘ પણ નથી આવતી. ના માકો આપડું મતલબ બીપી પણ હાઈ લો થ થઇ જાય છે. આટલું બધું ટેન્શન લેવાથી. તો મતલબ એના કારણે મતલબ છે ને કેટલી બધી હાર્ટ એટેક પણ આવે છે. આમ કેટલી બધી બીમારીઓ થાય છે. એટલે વધારે ટેન શન લેવાથી આપણા શરીરને પણ કેટલું નુકસાન થાય છ છે ને મ ત આમ કોઈ વાત વાત નું ટેન્શન હોય. અવે કેટલા બધા હોસ્પિટલોના પણ ખર્ચા હોય છે. કઈને કઈ મતલબ કોઈને ઘરમાં પણ કોઈને તાવ આવે કઈ બી થાય તો વાત વાત નું ટેન્શ કેમ કે ટલા બધા હોસ્પિટલો ના પણ ખર્ચા હોય. ઘરના પણ ખર્ચા હોય. કેવી રીતે મે મેનેજ કરવાનું ને બધું ટેન્શન જ ટેન્શન હોય છે. હલો.
હા એ છે ઘનુ વધુ ટેન્શન તો ઘણી બધી થાય છે.
હા એજ તો. અવિદ્યાર્થીઓ હોય સ્કૂલમાં છોકરા હોય તો તે લોકોને પરીક્ષાનું ટેન્શન. મતલબ અ છોકરા વિદ્યાર્થી લઇ મતલબ છોક કરાઓ એવી રીતે વિચાર કરતા હોય મતલબ બ હવે બસ એક ઝામ આવી રહ્યું, પરીક્ષા આવી રહી. છે તેના માટે ભણવાનું ટેન્શન માર્ક્સ કેવા આવશે? સારા આવશે? એ લોકો પરીક્ષામાં લખવા પેલા જ બધું બો મતલબ ભૂલી જતા હોય છે. ટેન્શન ટેન્શન પ્રમા
તમે જો જે બી હમ હમે શું છે વર્કિંગ છે તો હમને બી કેટલી બધી ટેન્શન થાય છે કે અમારું કામ અત્યાર સુધી તીન દિવસમાં ખતમ થઈ જવા જોઈએ. ને બચ્ચોની કોપી છે. આ ઘણું બધી વસ્તુ હોય છે. એમને બચ્ચોની સ્કૂલ ઓપન થવાના છે, તેમની બુક છે, આ બધી છે કવર ચઢાવવાનું છે. નેમ સ્લીપ લગાવવાની છે એમનું બેગ આખું પેક કરવાના છે. ઘણી બધી ટેન્શન થાય છે. અને શું છે કે ઘણા બધા અમાં પોતાની જોબ હોય છે. જોબમા એવી રીતે બધી ટેન્શન હોય છે, ને એ ભણવા બધા કામ હોય છે. કામ પતું નથી એમને લાગે છે કે એક ટેન્શન ફિનિશ થાય છે બીજી ટેન્શન લાગી જાય છે દિમાગ પછી એ છે કે ભ ટેન્શન કરવા માટે તમે શું કરો તમે મારે શું કરવું છે તમારે બોડીને રિલેક્સેશન આપવાનું છે. તમે મોર્નિંગ મે વોકિંગ કરવાની છે. તમારે ઘેરી સાસ ભરવાની છે. તમે ઓમ ઓમ જપવાનું છે. આ તમે બધી રીતે કરો તમારી ટેન્શન ઓછી થાશે. તમે જો મનને શાંત રાખો ને તમારી કોઈ ટેન્શન તમારે માઇન્ડમાં નથી રહેવાની. આના માટે તમારે સોલ્યુશન કરવું જ પડશે. તમે નથી કરું તો પછી તમારું બીપી હાઈ થઈ જાય છે. ઘણી બધી વસ્તુ થાય છે ઘરે છે તો ટેન્શન બી થવાની છે અને કેવી રીતે ઘર ચલાવવાનું છે. આવી ઘણી બધી ટેન્શન છે. છોકરા માટે ભી છોકરા મારી રજા છે. પછીને શું કોર્સ કરાવવાનું છે. છોકરા શું ભણશે? એનો આખું ટાઈમ કાં નીકલવાનું છે. એ છોકરા ઘરને બેઠા હોય એ બી ખાલી બેઠા હોય છે તો એ બી તમારા ટેન્શન છે તમને કઈ કામ નથી કરવા દેતા હોય પછી કે કે એમને આ જોવે આ જોવે આ કરવું છે એમ કરવું તમારું કામ અત્યાર સુધી ત નથી ફિનિશ થતું
એ તો જ છે જ. આપડું મન કેવીતે આમ શાંત રે ું જ નથી કઈ ને કઈ કઈ ને કઈ વિચાર કર્યા જ કરે છે મતલબ છે ને જીવનમાં પણ બધા સમસ્યાનો મતલબ આમ ખાલી ટેન્શન જ મતલબ એવું સો સોલ્યુશન નથી આમ એને આપણે ઘણી રીતે મતલબ કઈ રીતે એને દૂર કરવાનું ટેન્શન તે આપણે આપણે શાંતિ થી વિચાર કરીએ તો એનો મતલબ કઈ ને કઈ કઈ ને કઈ સોલ્યુશન નીકળી આવે છે આમ નિર્ણય એવી રીતે મતલબ હા ટટેન્શન દૂર કરવા માટે મતલબ આમ કોઈ ને કઈ પોઝિટિવ વિચાર કરીએ તો આપડે આપણા નાના થી નાનો ટેન્શની આપ શાંતિથી દૂર કરી શકીએી
તમે જો જે રીતે છોકરા નાના છે તમને કોઈ વાંધો નથી જાયીતે ભણવાના છે ત્યાં ત ટેન્શન થશે કે હવે એમની પઢાઈ પતી ગયું છે હવે એમના માટે નોકરી ગોતવાની છે પછી કેવી નોકરી મળશે તમારા શહેરમાં રહેશે કઈ બહાર રહેશે બધી સોચ કરવાની છે એમને તમા મારા છોકરા ક્યાં ભણશે ક્યાં સુધી રહેશે ક્યાં શું કરશે તમારે ઘણી બધી ટેન્શનો થાય જ છે પછી એની પછી એજ્યુકેશન પટી જશે પછી તમાર એક પછી ટેન્શન જોબ નું ટેન્શન છે જોબ ચાલે છે પછી તમારે એમ લગન કરવાની ટેન્ તો ટેન્શન તમારી લીધ સાથે રહેશે ખતમ નથી થવાની પછી જે છોકરી સાથે લગ્ન થશે આની ટેન્શન છે આ કેવી રીતે એમનું બિવિયર છે કેવી રીતે એમનું મ
એ તો છે જ હવે તો કેવું નાટ આટલું બધું ટેન્શન થાય છે ને એટલે હવે મેં વિચાર કરું છે કે મતલબ હવે દરરોજ યોગા ને એવું બધું ચાલુ કર્યું છે કે યોગા થી શું આપણે થોડું આમ રિલેક્શન લાગે છે થોડું માઈન્ડ હલકું મન હલકું લાગે છે માટે યોગ કરવું તો તેના માટે શું રોજ સવાર આપે ઉઠી ને વોકિંગ જાઉં છું યોગ કરું તો તેનાથી હું શું થોડું મન પણ શાંત થઈ જાય છે ને આમ શરીર પણ તંદુરસ્ત રહી છે આમ કોઈ વખત હવે ઘણું બધું ટેન્શન હોય તો હું તો પછી સંગીત પણ સાંભળું જો કોઈ વખત એવું હોય તો બુક પણ વાંચું છું તો એનાથી હું થોડું આમ અ એવું લાગે છે થોડું ટેન્શનનું ઓછું થયું છે એવી રીતે
આ તો તમે સારું પછો જે બી થાય છે તમારી આ તો બધી ટેન્શન લીધે થાય છે. પછી તમે જો
એ તો છે જ હવે કઈ પણ ટેન્શન કે થતું હોય તો હવે ચલો આપણે મતલબ ફ્રેન્ડસ બી હોય તો તેને પણ એકબીજાને વાત કરીએ તો થોડું આપણું મન હલકું થઈ જાય છે કે પરિવાર માં પણ કોઈ એવું હોય આપણે ભાઈ હોય કે હોય તો તેને પણ આપણે કોઈ આપ દિલની વાત હોય તો કઈ બી આમ વાત શેરિંગ કરી લઈએ તો એ પણ આપને થોડું મન હલકું લાગે છે.
હા તો તમે હા તો તમે સાચું કહો છો આ તો બધી જ તમે જો તમે જે છોકરાઓ સાથે તમે રહો છો જેનામાંથી તમારે છોકરું ગણે છે એમની ઘણી બધી ટેન્શન છે એનું બિહેવ કેવી રીતે થાય છે એમનું શું બિહેવ છે તો છોકરાને બહુ ધ્યાન રાખવાનું હોય તં સમયમાં કે આ ફ્રેન્ડ બનાવે છે તેમની બી ટેન્શન થાય છે કે કેવી રીતેનું બિહેવિયર થશે કેવી રીતે એ વાત કરે છે કે તેમનું સારું એન્વાયરમેન્ટ રહે છે આ ઘણી બધી ટેન્શન છે જો ઘણા લોકોને થાય જ છે તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. ત્યા સુધી ટેન્શન ખતમ થાય્યાં સુધી એ ઘણી બધી જવા .
એ તો બરાબર છોકરાઓનું તો બધાથી વધારે ટેન્ હોય છોકરા છોકરીઓ ન તો આપણું તે ક્યાં જાય છે તેના કેવા ફ્રેન્ડ છે એ બધું આપડે ખાલી વિચાર આપણા માતા પિતા ને જ વધારે ટેન્શન હોય છે છોકરાઓનું. મતલબ કેવી રીતે આપણા વચ્ચે ને બધા એમ ગમે તે હોય વગર તો મતલબ એનું કઈ હલ જ નથી નીકળતું આમ કઈ બી હોય તો બસ ટેન્શન છે ટેન્શન છે બસ આખો દિવસ એવું જ થતું હોય છે.
આા તો તમે સાચું કહો છો આ તો ટેન્શન તો ઘણી બધી બધા લોકોને જ થાય છે અને તમે જો તમે કઈ જાઓ તમને તમારી ટ્રેનનું ટિકિટ કરેલું છે પછી તમને એવું લાગે તમારો ટાઈમ લેટ થઈ ગયો પછી તમે ભાગવાનું થાય છે કે તમે ટેનથી બધી ટેન્શન થઈ જાય છે તમને. તમે આમ કરો તમે તેમ કરો તમે આ બધું કરો છો પછી તમા તમારો તમારો શું થાય છે કે ભ અમારી ટ્રેન નથી નીકળવા જાય તમે ટાઈમ સુધી પહોંચો તો આ ઘણી બધી ટેન્શન છે ને માન પર હું શું કું છું કે ટેન્શન રાખવા કઈ નથી થવાનું. જે થવાનું થશે એમાં તમારી રે ત એનું એવું સોલ્યુશન કાઢવાનું હોય કે તમારી ટેન્શન ઘ ઘની બધી ખતમ થઈ જાય તમને કોઈ દિકકત નથી આવવાની તમને કોઈ સારી વસ્તુ ત જોવાની છે આ બધું છે કે તમારે જે બી તમારું રિલેક્સેશન મારે તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ. તમારેું ડેલી રૂટીનમાં તમે ઓમ જાપ કરવો જોઈએ તો તમારી આખી ટેન્શન છે ને કમ થઈ જશે તમે જેટલા બી તમે ટેન્શન પર તમે ટેન્શન નથી લો. આ બહુ સારી વસ્તુ છે કે તમે ભગવાન નું નામ લો. ઘણી બધી વસ્તુ તને લેવાની છે. પછી તમારે ટાઈમ સુધી પહચ પહોંચવાનું છે તમે પહોંચી જશો. ટેન્શન લઈને તમે કશો તમે આ કામ બગડવાનું છે તમાર તો
હા એ તો છે જ આપણે ટેન્શન મતલબ કેવી રીતે આપણને પેલા થી જ બધું ટેન્શન થવા લાગી જાય છે ઓકે હમ્મ.
. તમે કટ કરી દો તુ નથી એમ
હા અહિયાં થી પણ નથી
. હુ ત્યાંય કરું છું તમે ટ્રાય કરો થઇ જાય છો. .
કટી જ ની વાત